હાલો જય શ્રી કૃષ્ણભાઈ કેમ છો તમે બધા મજામાં છો ને.
એકદમ મજામાં ભાઈ અમણા તો બધા ઘરના પણ બધા સારા જ છે અને ખુબ જ વધારે એવું મતલબ વાતચીત કર્યા કરે છે દિવાળી આવે છે તો મતલબ તમને ખબર જ છે કે દિવાળી માં ખુબ જ વધારે એવું સાફ સફાઈ નું બધું કરે છે ઘે તો એ જ બધી વાતચીત ચાલયા કરે અને ખુબ જ વધારે મતલબ અમારા ઘરથી કચરો ને બધું નીકળ્યો છે તો તેના ઉપર જ વાતચીત ચાલે છે કે એટલો બધો કચરો કેમક બધું નીકળ્યો અને દિવાળી પાસે આપણે સાફ સફાઈ કરીએ એટલે ત્યારે જ બધું નીકળે છે તો તમારા ઘરે પણ બધું સાફ સફાઈ ને બધું ચાલુ થઈ કે પછી હજુ બાકી જ છે.
હા ભાઈ અમને તો અમારા ઘરમાં સાફ સફાઈ તો નથી ચાલતી પરંતુ વિચાર કરી રહ્યા છે કારણ કે દિવાળી થોડા તો નજીક આવી રહી છે અને હમણા જે તહેવાર આવી રહ્યો છે જેમ કે ગણેશ ચતુર્થી એના વિશે વાતચીત કરી રહ્યા છીએ. અને અમારા ઘરના જે દિવાળીમાં જે દિવાળીમાં તો આમ બહુ ઉત્સુક છે પરંતુ જે ગણેશ ચતુર્થી આવી રહી છે. તેના વિશે પણ ખુબ અ આગ્રહ છે અને અને ખૂબ ગમે છે ગણેશ ચતુર્થી કારણ કે અમારા ઘરના બધા ખુબ ગણેશ ભગવાન માને છે અને બાપા ને ખુબ માને છે અને બાપાના દસે દસ જયારે આવે આવે છે દિવસ આવે છે ત્યારે અમે ખૂબ અમારા ઘરથી નવી નવી પ્રકારની થાળી અને મોડક અમારા ઘરથી જાય છે. અને અમારા ઘરથી એક મૂર્તિ તો અમે આપીએે જ છે ને ખુબ અમે લાગણી ભક્તિ કરીએ છીએ કારણ કે બાપા આપડા ઘણા બધા પ્રકારના વિઘ્ન દૂર કરી રે છે અને બાપા ને આપડે તે દિવસ આપણેે મનાવ જોઈએ કારણ કે બાપા ને તો આપણેે બધા જ દિવસ કરીએ છીએ પરંતુ જે ગણેશ તો ચતુર્થી આવે છે ત્યારે દસ દિવસ દસે દિવસ બેહા બેહાડિયે ત્યારે અમે ખૂબ સારી રીતે ભક્તિ કરીએ બાપ્પાને નવા-નવા ના ભોજન કરીએ છીએ બાપા સાથે ભજન કરીએ છીએ એવું બધું પ્રકારનું કરીએ છીએ એટલે એને સાથે સુખમાં કરીએ છીએ અને આપણે જે આ વખતે કઈ પ્રકારની ગણપતિની મૂર્તિ લાવવાની છે તે પણ નિશ્ચિત કરી દીધી છે અને ક્યારે અમે પ્રવાસ જવાના તે પણ અમે ડેટ નક્કી કર્યું છે કારણ કે હમણા તો જમાના ખુબ વધી રહ્યો છે ગણપતિ બાપાના બધા ખુબ માને છે અને આપણા ગુજરાત માં પણ ઘણા બધા મોટી મોટી પ્રકાર મૂર્તિ બેસાડે છે અને ઘણા બધા પ્રખ્યાત થઈ ગયા. અને જે સરકાર ગ્રુપ છે તે પણ હમણાં તો ખુબ ફેમસ છે અને આજકાલના બધા લોકો એ જે મૂર્તિ છે કાર ની તે બધા લોકો જોવા જાય છે મારો પણ આ પ્લાન છે કે ત્યાં જોવા જવાનો કારણ કે જે મૂર્તિરોગ કેટલી મોટી પ્રતિમા હોય છે ને તે કેવી રીતે લોકો લાવે છે અને કેવી રીતે કરે છે તે મારે જોવું છે. અને બાકી તમને ખબર જ હશે કે જે એ બીજા પ્રકારની જે એટલે કે જે આપણા આપણા ત્યાં આપણા દેશમાં અને આપણા ઘણા બધા પ્રકારના શહેરોમાં જેમ કે મુંબઈ શહેરમાં તમને ખબર જ હશે કે કેટલું મોટું ત્યાં બધા ગણપતિ ખૂબ માને છે બધા ત્યાંના બધા ઘરે બધા મોસ્ટલી ણ ઘરે બેઠે જ છે ગણપરી બાપા અને ખુબ માને છે ત્યાંના બધા મહારાષ્ટના બધા લોકો હોય છે તે અને ત ખબ કે મુંબઈના ભાઈ મુંબઈ મુંબઈમાં ત્રણ જગ્યા ખૂબ પ્રચલિતવી મૂર્તિ બનાવવામાં આવે જેમ કે લાલબાગ રાજા છે પછી ચિંતાામણી છે અને મુંબઈ રાજા છે એ ત્રણ જગ્યા ખુબ બધા લોકો બાર બારથી બધ વિડીયોો બધા લોકો પણ ત્યાં બધા ભક્તિ કરવામાં આવે છે અને તે દર્શન કરે છે કારણ કે લાલબાગ રાજાને તમને ખબર હ કે ઘણા મોટા મોટા સેલિબ્રિટી કે પછીવા મોટી હસ્તીઓ ત્યાં આવે છે અને બાપાની ખૂબ સારી રીતે ભક્તિ કરે છે અને બાપાના દર્શન કર છે અને બાપાને ખૂબ સ દાન પણ ચડાવે છેપારીને નવા નવા પ્રકારના ભોજન નવા નવા પ્રકારની અને એવા ઘણા બધા એવા સોનાનું પણ મુગટ પેલા વખતે ચઢાવલું હતું એમ એવું પણ મને ખબર હતી ને આ વખતે પણ નવું નવું કરશે લોકોને આ વખતે પણ કેવી પ્રતિમા કરશે અને કેવી પ્રત આ વખતે બનાવશે તે પણ આ બધું સસ્પેન્ડ હોય છે એટલે મનેને ખૂબ ગમે છે એવું બધું જોવા જાવઓ અને મુંબઈમાં શું તમને આ વખતે પ્લાન છે મુંબઈ શહેરમાં જોવા જાવને આભરે ત્રણ જગ્યા
હા ભાઈ મારે તમને પણ એજ કેવું છે કે મતલબ આપડે બધા તહેવારો મનાવ્યા રહ્યો નાવ્યા કરવું જોઈએ અને જો આપણે તહેવાર મતલબ મનાવશું ને તો ખુબ વધારે એવ સારું પડશે અને જો તહેવાર મનાવશું તો જ મતલબ આપણો જે સંબંધો તો એ ખુબ જ વધારે જળવાઈ રહેવાના છે કારણ કે મતલબમાં જો આપડણે સંબંધ જળવવો હોય તો મતલબ આપડે છે ને તહેવારો મનાવ્યા જ કરવું જોઈએ અને તહેવાર મનાવશું ને તો ને ખૂબ જ વધારે આનંદ પણ થશે અને જે મતલબ મને તહેવારમાં શું કે મતલબમાં આજે દિવાળી નો તહેવાર છે એની સાથે સાથે છે ને મને જો ગણેશ ચતુર્થી તહેવાર છે મને ખુબ જ વધારે ગમે છે કારણ કે ગણેશ ચતુર્થી ના તહેવારમાં શું હોય છે કે ગણપતિ બાપા આવે છે અને ખુબ જ વધારે મજા આવે છે જો ગણપતિ બાપ્પા મતલબમાં જે ચૌદ દિવસ રહે છે ને ત્યારે ચૌદે ચૌદ દિવસ મતલબમાં આરતી કરવાની મજા આવે છે અને બધા મતલબ મિત્રો ત્યારે તમે ત્યાં જ ઊંઘવા જઈએ છી અને ત્યાં ઊંઘીએ તો બધા મિત્રો સાથે મતલબ સાથે મળીને ભજન પણ કરીએ છીએ ભજન કરીને પછી બધા ઘરે જયા તો ત્યાર પછી મતલબ બધા મિત્ર મિત્રો મિત્રો જોઈએી એલે મિત્ર મિત્રો મળીને અમે ખુબ જારેવી મજા કરીએ છીએ મુવી જોઈએ છી સાથે મળીને કેટલીક બધી વાતચીત કરીએ છીએ અને મતલબમાં નવી નવી બધું વાનગીઓ પણ બનાવી જેમ કે કોઈ વાર ભેલ બનાવીએ છે પછી કોઈ વાર મેગી બનાવીએ છી એવ બધું ખુબ જ વધારે એવ બનાવે છે જેથી કરીને અમને ગણેશ ચોઠવણી ના તહેવાર માં ખુબ જ વધારે મજા આવ અને ચૌદ દિવસ ક્યાં નીકળે છે ખબર પણ ના પડે અને છેલ્લા દિવસ જયારે વિસર્જન માટે આપણે ગણપતિ બાપા લઈ જઈએ અત્યારે એકદમ અંદર થી આશા જેવ આવી જાય છે અને ખુબ જ એવું દુઃખ પણ લાગે છે કારણ કે તમને ખબર જ છે કે ગણપતિ બાપ્પા જયારે જાય છે તો બધાને દુઃખ વધારે લાગે અને તો દુઃખ અંદર થી આપણને એમ ફીલ થયા કરે કે ભાઈ ના એવું ન થવું જોઈએ એવું પરંતુ તે મતલબ દર વખતે એવું જ થતું હોય છે તો આપડ એટું બધું ન પેલું કરવું જોઈએ બાકી તો ગણેશ ચૂટરીમાં ખૂબ જ વધારે મજા આવે છે અને ત્યાર પછી જો આપડણે જે નોર્તા આવે છે તો નોર્તામાં પણ ખુબ જ વારે એવી મજા આવે છે અને નવે નવ દિવસ અમે તો ગરબા રમાં જએ છીએ અને ખુબ જ એવી મજા પણ અને અમારા ગામમાં તો મતલબ નોરતા આવે ત્યારે ગરબાની ખુબ જ વધારે કોમ્પિટિશન પણ કરવામાં આવે છે અને કોમ્પિટિશનમાં જે જીતશે તો તેને ખુબ જ મોટું એવું પ્રાાઈઝ પણ આપવામાં આવશે અને સારી રીતના જે એ મતલબમાં ગરબા રમ છે એને ટ્રોફી પણ આપવામાં આવે છે તો મતલબ મેં તો બે ત્રણ વાર જીત્યો છે અને મારા મિત્રો છે એ પણ ખુબ જ વ એવું નોરતા ના ક્લાસીસ એટલે કે ગરબા ના ક્લાસીસ જાય છે તો ગરબાના કલાસીસ કરવાથી લોકો પણ સારી રીત ગરબા રમવા લાગી જશે જેથી કરીને આવકડેટો ખુબ જ વધારે થવાની છેવું મને લાગ્યા કરે છે તો જેથી કરીને મને તેવું ખુબ જ એવું સારું લાગે છે કે એ ટક્કર થયા કરે છે અને ખુબ જ એવું અમારું ગામ ના જે પલું કોઈ છે આ કોમ્પિટશનની ઉપર જવા લાગે છે તો મને તો ખુબ જ એવું સારું લાગે છે અને જે આર નું બધું કરીને જ બધું કરવામાં આવેશે અને એકદમ રીતિ રિવાજ થી કરવામાં આવે એ પણ મને ખુબ જ એવું સારું લાગ્યું તો તમારી તરફ પણ એવું બધું કરવામાં આવે છે કે પછી તમારી તરફ ગરબા જ રમવામાં આવે છે
ના ના ભાઈ અમારા બાજુ પણ એવો ખુબ સારું એ સારું આયોજન કરે છે કારણ કે અમારા ગામના ઘણા બધા લોકો ગરબા માં પણ ખૂબ માને છે અને જે માતાજી ની સારી એવી નવ દીવશ ભક્તિ કરે છે કારણ કે અમારા ગામના ખુબ ગરબામાં રસ ધરાવે છે અને તમે જે કીધું કે તમારા ગામડામાં ઘણા બધા પ્રકારની કોમ્પ રાખવામાં આવે છે ગરબામાં પણ તેમની ગરબામાં ડોડિયા છે કે પછી તોણ ટાળી છે પછી ફ્રી ડાન્સ એવું પણ એવુ એવું ડાન્સ રાખવામાં આવે છે મેં પણ આવું બધું કરેલું છે કારણ કે હું જ્યાં અ ઘરમાં જાઉં છું ત્યાં જેમ કે એ લોકો નવ થી બાર સુધી એમ તો ગરબા રમાડે અને બહાર થી એક સુધી ત્રણ ટાળી રમાડે છે, અને પછી એક સુધી પછી તો એ લોકો ફ્રી ડન્સ કરે છે. એટલે ત્યાં અમને ખુબ મજા આવે તી કારણ કે એ બધી જે માતાજી ને આપણેે અ સારી રીતે ભક્તિ કરી સા આરતી કરીને આપણે માનશો તો આપણા માટે માતાજી પ્રયત્નના દૂર કરશે એમ. એટલે કે આપડે આવું બધે જે માટે રસ ધરાવો જોઈએ, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે તેમને આપણા જે તહેવાર તેમજ ઘણા બધા આજકાલના યુવા બાળકો છે તે લોકો ફોન માં લાગી રહે છે અને ફોન આપણે ટાઈમ પાસ કરે છે એટલે મારે તો એ લોકોને એવ જ કેવુ છે કે અને એમને માટે જ કે ભાઈ તમે આ તમારા બાળકોને આપડે જે આ ધાર્મિક તહેવારો છે તે લોકો જણાવ અને તે આપડા દૈનિક જીવન માં એના પાછળ શું રીઝન છે શું હે એ આપડે કે રિતે મનાવીએ છે. સેના માટે મનાવીએ છે તે કેવો હોય તો પછી એ લોકો ના મગજ માં ઘુસ સે ને એ લોકો આવા આવા તહેવાર ઉજવશે એમ કારણ કે હમણાં બાળકોને માટે જોઈયા છે કે બધા ફોનમાં લાગી રહી છે કાર્ટૂન જોયા કરે છે ને બધા ઘણા બધા પ્રકારના વિડીયો અને આલતુ ફાલતુ બધૂ જોયા કરે છે અને સ્ટડી માં પણ એટલું બધું ધ્યાન નઈ હોય છે ને બધું ફોનમાં જ લાગી રહી છે અને ગેમ પબજી છે ફ્રી ફાયર છે એવું બધું રમ્યા કરે છે અને એમાં આખા દિવસનો ટાઈપસ કર્યા કરે છે એટલે મારે તો એ લોકોને સમજાવું જોઈએ કે ભાઈ તમારા આ બધા તહેવારો છે જેમ કે દિવાળી છે ઉત્તરાયણ છે પછી ગણેશ ચતુર્થી છે એ તમારે જે કીધું નવરાત્રી છે અને બધા હોળી છે ધૂળેટી એના વિશે તમેં જાણો શું એના પાસે રીઝન છે કેવી રીતે આપડે મનાવી છે તહેવાર એ બધું ખબર પડે એ લોકને એમ કારણ કે ઘણા મા માતા પિતા પણ એ લોકોને ફોન લઈને આપી દે છે અને એમના તહેવારો વિશે છે તે બધા હમણાં તહેવારો નવા નવા આવે છે પણ એને ખબર નથી પડતી એમ એટલે મારે તો એ લોકને એજ કેવું છે કે સંદેશ આપો છે કે ભાઈ હમણાં જે યુવા પેઢી ને આવું બધી તહેવારો છે કહેવો કે પછી આપડા તેહવારો કેવી રિતે મનાવે છે તે બધું જણાવો કારણ કે ઘણા બધા લોકો હવે તો જે તેવારો જાણવા માંગતા પણ નથી અને જે માટા પિટા છે એમના તે પણ એ લોકો એવું કે કેતા પણ નથી ને એવું બધું ત્યારે એવું એ લોકોને ફોનને એવું આપી દે છે એટલે આપણા તહેવારો કેટલા સારા છે કારણ કે આપણા તહેવારો તો વિદેશો માં પણ ખૂબ પ્ર ખ્યાત છે કારણ કે મેં તો એ પણ સાભળ્યું છે કે આપણા જે દિવાળીનો તહેવાર છે તે વિદેશોના બધા જે નાગરિકો તે લોકો પણ મનાવે છે અને તે લોકો પણ સારી રીતે આપણા તહેવારો સ કરે છે અને એ લોકો પણ આપણી ધાર્મિક સંસ્કૃતિને અપનાવે છે અને બે ત્રણ દિવસ એ લોકો યુ એ લોકો સારી રીતે આપણા તહેવારોને ઉજવણી કરે છે ને એ લોકો એ દિવાળીમાં આ દિવાળીમાં પ્રગ પ્રખ્ યાત આવે છે અને સારી રીતે દિવાળી કેવી રીતે આપણે ઉજવું જોઈએ તે લોક ને આપણા કરતા વધારે ખબર ખબર હોય છે એમ એટલે કે આવા વાળા વિદેશીઓ પણ આપણા જે બધા ધાર્મિક તહેવારો છે એ લોકો મનાવે છે બાકી તમા શું કેવું છે તમારે તમારા બાજુ આવા ઘણા બધા જે આજકાલના જે યુવા પેઢી છે કે જે આજકાલના જે બાળકો છે તે મોસ્ટલી ઘ જે આજે તહેવારો આવે છે તે લોકો બધા ઉજવણી કરે છે કે નહી કરે છે કારણ કે બધા લોકો ફોનમાં જ લાગી રહે એવું મને લાગે છે.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને એ લોકો ખુબ જ વધારે ફોન માંને એવું જ લાગી રહેતા હોય મે તમને વાત કરું કે જયારે મતલબમાં હોળીને એવું મતલબમાં તહેવાર હોય હોળીનો તહેવાર હોય ત્યાર કે મતલબ અમારા ગામમાં છે ને હોળી બનાવવામાં આવે છે અને બધું મતલબ વસ્તુ અમારે જ લાવવાનું હોય છે જેમ કે બધો કચરોને એવું બધું લાવીએ એ જ બધું અંદર નાખીએ છે અને જે મતલબમાં જે લાકડા ને આ બધા હોય છે અને એ બધું કેટલુંક બધું વસ્તુ અંદર હોળી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે તે બધી વસ્તુઓ અમારે શોઢી શોડીને બધું લાવવાનું હોય તો ત્યારે ના મતલબમાં જે યુવા પેઢીઓ બધા છે તો તે લોકો ફોન માં એવા જ લાગી રહ્યા અને કઈ ને કઈ કામ છે ને એવું બધું કઈ ને આવતા નથી. પરંતુ આપડે જ્યારે હતા નાના તો ત્યારે આપડે કેવું કરતા હતા આપડે એને એવું કરવાની ખુબ જ વધારે મજા આવતી હટી અને આપણે પહેલાથી જ ક્યાં કરતા હતા કે આપણે અહીંયાથી બધું લાવશું એવું બધું પહેલાથી જ પ્લાન બનાવ તા હતા પરંતુ હમણાંની યુવા પેઢીને એટલો બધો મતલબ આનંદ નથી આવતો એ લોક ને કામ કરવાનો કંટા ટાડો આવે છે જેથી કરીને એ બધું જોઈને મને થોડુંક આશ્ચર્ય થાય છે કે આપણને કેમક મજા આવતી. કારણ કે ત્યારે આપે એટલું બધું ફોન બધો ઉપયોગ ના કરતા હતા અને જે બધી મતલબ તહેવારો હતા. બધું એકદમ અંંદર થી આપડે ઉજવતા હતા અને ખુબ જ મજા માણતા હતા તો જેથી કરીને ખુબ જ. વધારે મજા આવતી હતી અને જે આપડે ધૂળેતી નો તહેવાર છે તો ધૂળેતી ના તહેવાર પણ ખુબ જ વધારે. મજા આવે છે અને બધાને રંગવાની એક બીજાને ભીનાવવાની તો એ મતલબ મા હમણાં તો એવું બધું કે. બહુ બધા કરતા નથી અને એ લોકો ઘરે જ બચી રહી છે અને. એટલું બધું મતલબમાં આ બધા ને રંગાવાની મતલબ સ્કીન ખરાબ થઈ જશે ને એવું બધું કર્યા કરે છે. પરંતુ મારે એવું કેવું છે કે ભાઈ એવું એટલુંક થી એટલુંક થી કઈ સ્કીન ન બધું કઈ ખરાબ થશે નહીં તો આપડે. એ ધુળેટી તો રમવી જ જોઈએ મારે. ધુળેટી ખુબ જ વધારે ગમે છે અને મે દર વખતે રમો જ છું અને બધા જ લોકોને રમવા કહુ છું તો ચાલો ભાઈ આપડે. મળીએ બીજા દિવસે સારી રીતના આ ટોપિક પર વાત કરીશું.
હા ભાઈ સારું મને કાંઈક છે હવે જે ગણેશ ચતુર્થી નો તહેવાર આવશે ત્યારે આપણે રૂબરૂ મળશો ને આપણે ગણેશ ભગવાનને સારી રીતે ઉજવણી કરશું સારું ભાય મળીએ પાછા.
હા ભાઈ ચાલો મળીએ.